હેલો, હા જિયાબેન, કેમ છો, મજામાં? બસ બસ મજામાં બોલો બોલો.
મજામાં ને બસ જો બસ જો આ બેઠી હતી તો વિચારતી હતી કે એટલે હું છે ને નવરી બેઠી હતી, તો મારી ગેલેરી માં જ આપડા બધા ફેસ્ટિવલ્સ ના ફોટોસ જોતી તી.
અચ્છા, બરાબર.
એટલે થયું અને એમાં આપણા આપણા બેવનો ફોટો જોયો, એટલે પછી મેં તમને કોલ કર્યો.
બરાબર બરાબર કયા તહેવાર ની સૌથી વધારે યાદ આવે તમને?
મને ને, મને તો દિવાળીની.
બરાબર. તમારો પ્રિય તહેવાર દિવાળી?
ના પ્રિય તહેવાર તો નવરાત્રી છે.
હમ્મ, બરાબર.
કેમ કે એટલે યાદ એટલે જો તમે જોવો તમે જોશો ને તો તહેવારો અત્યારે પહેલાની જેમ ઉજવાતા જ નથી.
હા એ પણ સાચી વાત છે.
એ તો કાઈ ખા ગતો તમે બજારમાં નીકળો તો તમને તહેવાર જેવું લાગે.
હા એ પણ સાચી વાત છે હા તો ખરેખર ની વાત છે.
આપણા મિત્રો ના ઘરે આપણા સગા સંબંધીઓ ના ઘરે બેસવા જતા.
બરાબર છે.
આપડા ઘરે આવતા અત્ય્યારે તો એવું કઈ રહ્યું જ નથી.
હમ્મ હમ્મ એ પણ સાચી વાત છે.
વાત કરવી હોય તો ફોન
હા કોઈ પણ તહેવાર પેલા આખી આ આખું પરિવાર ભેગું થતું તું તહેવાર ના સમયે પણ હવે તો બસ હાઈ હેલો ઘેર બેઠા થઈ જાય ઘેર બેઠા શુભેચ્છાઓ અપાઈ જાય એટલે પતી ગયું એવું.
હમ્મ કઉ છું ને અત્યારે તો ઉમંગ જ નથી રહ્યો પેલા જેવો. અત્યારે તો નક પહેલા તો આપડે બજારમાં નીકળએ તો લોકોની દુકાનો હોય, દુકાનો સંઘારેલી હોય, ઘર એટલા સંઘારેલા હોય અત્યારે તો કઈ જ તમને જોવા‌ જ
હા એ તો એ તો માનુ સ અ પહેલા કેવું હતું કે, તહેવાર એટલે એક બધાને ફળવા મળવાનું કારણ કે બધા જે છે એ અલગ અલગ રહેતા હોય નોકરી કરતા હોય એટલે અને પહેલા હતું કેવું કે ઓછું મળાતું. ફોન ઓછા હતા, વિડીયો કોલ ઓછા હતા એટલે ઓછું મળાતું તું તો કદર હતી કે આ સમય તો હવે ચાલ મળીશું કેટલાય સમય થી નથી મળ્યા વાત નથી થઈ. હવે તો હવે એક વિડીયો કોલ થઈ જાય એટલે પતી જાય એટલે એટલું બધું કદર નથી રહ્યું છે.
અને અત્યારે કેવું થઈ ગયું છે તહેવાર હોય ને એટલે બધા બર્ફ ફરવા જતા રેય, કોઈ પોતાના ઘરે રોકાતું બી નથી.
હા એ તો સાચી વાત છે. એ તો સો ટકાની વાત છે. અને અને તહેવાર જે છે દરેક તહેવારની તૈયારી મહિના પહેલા, પંદર દિવસ પહેલા ચાલુ થઈ જતી તી પેલા તો અત્યારે તો આગલા દિવસે સામાન લઈને મૂકી દેવાનું એમાં બીએ દિવસે જો અમ્મ ઈચ્છા હોય જોકે મ મેં ખુદ મને પોતાને એવું થઈ ગયું છે મને પેલા ધૂળેટી રમવાનો બહ શોખ હતો. પણ હવે હું ઓછું નીકળું છું ખબર ન કે મનથીજ ઇક છા ઓછી થાય છે. અને મને જો મારા પ્રિય તહેવાર ની વાત કરું તો મને નવરાત્રી જે છે ને એ વધારે ગમે, કારણ કે મને ગરબા ગાવાનો શોખ છે.
બરાબર મને બી હો. આપડે સાથે જ ગરબા ગાવા જતા તાને.
હા એજ ને પાર્ટી પ્લોટ માં કે.
તમે કયા પાર્ટી પ્લોટમાં જાવ છો? અહ આ વખતે કયા પાર્ટી પ્લોટમાં જવાના છો?
કે વાર છે નવરાત્રી ની પણ અહિયાં જ માલ આ વખતે તો સુજિત્રામાં અમારે જે છે અહિયાં જ જગ્યા એ જે થશે ને ત્યાં જઈશું કારણ કે આ વખતે બહુ બહાર નીકળવાની ઈચ્છા છે નહીં મારી એટલે.
બરાબર. બોલો બીજું કઈ?
બસ બસ કઈ નહી જો હું એજ બીજા ન હ અને આપડે તો વડી હિન્દુઓમાં કેવું છે કે તહેવાર જે છે આખા વર્ષમાં કેટલા આવતા હોય. એક પછી એક પછી ચાલુ જ હોય. એટલે આપણને ફુ-ફુરસત જ નહી ને આપડે જે ખ્રિસ્ ખ્રિસ્તી લોકો જે છે મુસલમાન જે લોકો છે એ લોકોને તો એ લોકોને તોઅહ કેવું છે કે એક, બે જ આવે એમ. પણ આપડે તો જારે હોય ત્યારે જે છે કોલ આવતા જ હોય છે. અરે તહેવાર આવ તા જ હોય છે. હા એટલે એટલે ચાલ્યા કરે એમ.
લાગે છે આજ જે ઓફિસ ના બઉ કોલ તમે કર્યા છે.
હા એટલે એજ ને દિમાગ ત્યાં જતું રે છે એમ. અને જો ઓફિસ પરથી મને અહ વાત યાદ આવી બીજી એક કે અહ જે ઓનલાઈન કામ કરે છે ને એ લોકોને તે બીજા બિચારાને કેવું છે કે તહેવારોમાં પણ કામ કરવાનું હોય છે. એટલે એ લોકો માટે તો પછી એમ કઈ એમ નવું નથી રતું એમ. કે શું તહેવાર ને શું સામાન્ય દિવસ એમ એવું થઇ જાય છે.
હમ્મ અને પેલા તો તમે જોવઓ તો આમ આપડે બધું આખું તહેવાર આવે પેલા આખું ઘર સાફ કરીએ. અને અત્યારે કરવું હોય તો ક અન આપણે જાતે કરતા અને અત્યારે તો કેશ કરવું હોય તો કરે અન બાકી તો કામ વાળી જ જો
આ હા એ એ પણ છે એ પણ છે સાચી વાત છે. અને કીધું ને એમ કે હા હા બોલો બોલો.
તહેવાર હોય એટલે બહાર જમવા જતા રે. પણ એવું નહી કે આપણે ઘરે બનાઈને ઘરનું સારું ખાવાનું ખાઈએ.
હમ્મ, એજ ને. હા એ અને બીજું એક જે મન તહેવારમાં જે પ્રિય લાગે એ હતો ઉત્તરાયણ મને ઉત્તરાયણ પર પણ બહુ મજા આવે હા આ વખતે મેં પતંગ ઓછી ચગાય છે કારણ કે અ મેં પ્રાણી પ્રેમી છું તો મને થોડું એવું એવી અનુભૂતિ થઈ કે મારે એવું થોડું ઓછું કરી દેવું જોઈએ કારણ કે આપણેે કહીએ ના કહીએ આપણે એવું કહીએ હું તો ધ્યાન રાખું છું હું તો આમ કરું છું તેમ કરું છું પણ ક્યાંક ને ક્યાંક એ પતંગ દોરીથી પર્યાવરણ અને પશુઓને નુકસાન થાય જ છે તો એના કારણે પછી હા એના કારણે પછી આપણે થોડું આપણેે શું કેવાય નિયંત્રણમાં વસ્તુઓ કરીએ તો સારું રે એમ
ના ના સાચી વાત છે.
અને પછી તમે તહેવારોમાં શું શું બનાવો છો
તહેવારોમાં તો જુઓ ને હવે આપડે દિવાળી ની જ વાત કરીએ. તો પેલા આપણે મઠિયા છે ચોરાફળી છે ઘૂઘરા છે સુુંવારી છે એ બધું પેલા આપણેે ઘરે જાતે બનાવતા
હમ્મ
અત્યારે તો બધું રેડીમેડ જ મળે છે કોઈને જાતે કઈ બનાવું જ નથી
હા એ સાચી વાત છે.
અત્યારે તો મઠીિયા લાઈ ને તરી દે
હા એ પણ છે પેલા તો આખું
હજુ હમણા જો કોઈ હા હજુ આ આ આજકાલની જનરેશનને જો એવું કેહે કે અમે તમને મઠીયા અને ચોરાફળી બી તળને આપીશું તો આજકાલના માણસો તો એ લેવાને રે તૈયાર થઈ જાય
હા એ પણ સાચી વાત છે અને મળે જ છે આપીશું નહી એવું તો બહાર મળે જ છે અને લોકો લાવે જ છે ઘરે તૈયાર તળેલાને બધું એવું છે અને નવરાત્ર્રીમાં તો દસે દસ દિવસ રાત્રે બાર જ હોય એટલે આપડે બાર જ ખાવાનું એવું છે અને લોકો તહેવારને જે એનો સાચો અર્થ છે એ અર્થમાં તો કોઈ ઉજવતું જ નથી
હા એ તો ભૂલી જ ગયા છે બધા
હા બધાની પોત પોતાની જે રીતો જે છે મોજ અ મસ્તી કરવાની એ મોજ મસ્તીની રીતો માં જે છે ને બસ એ લોકો એ ઉજવે છે બાકી તો અસલ જે મ મતલબ હોયે નવરાત્રી ની જે વાત કરીએ તો તમે સોંગ સાંભળશો તો ખરેખર તો માતાજી નો તહેવાર છે તો માતાજી ના ગીત તો વાગવા જોઈએ ને પણ વાગતું શું ન શું એ હોય છે
ખરેખર આપડે જો તમે નવરાત્રી ની જ વાત કાઢી તો તમને કઉ આપડેહિયાં પાર્ટી પ્લોટ છે પછી ગ્રાઉન્ડ માં રમવા જએ તો અમારે અહિયાં નડિયાદ ની જ વાત કરું તો આઠ બાર વાગે તો ગરબા ગાવાના ચાલુ થાય બાર સાડા બારે અને પતાવે સવારે આઠ આઠ વાગે
ઓહહ
એટલે આ ખરેખર તો આ નવરાત્રી નો અર્થ જ બદલી કાઢ્યો ને
હા હા એ પણ છે
એટલે આવું છે બધું
બરાબર અને દિવાળી વખતે તો એમ કે કે દિવાળી પાર્ટી હવે દિવાળી પાર્ટી શું હોય ખરેખર દિવાળી જે સા નો તહેવાર છે કે ભગવાન ઘરે પાછા આવયા ત બરાબર. તો એની આનો તહેવાર છે ને દિવાળી ના નામ બે દિવાળી પાર્ટી શું હોય એતો કે શું મતલબ થયો મોજ મસ્તી માટે તો પછી એને તેવું જ કહેવાય કે મોજ મસ્તી માટે વધુ થઈ રહી છે એમ. એનો મતલબ તો પછી એવો જ થયો ને
સાચી વાત છે અને આ તમે દિવાળી ની વાત કરી તો હું તમને એ કહુ પેલા આપડે કેવું કરતા હવે એનો સાચો અર્થ એ છે કે રામ ભગવાન ઘરે પાછા આવયા એટલે આપડે આખું ઘર દીવાથી શંગારીએ છીએ કે આમ
હમ્મ.
અજવાળું કર્યું. એમના આવાથી પ્રકાશ આવું તો અત્યારના લોકો તો બધું આર્ટિફિશિયલ જ કોઈ દીવા તો કરતું બી નથી.
હા લઇટીંગ હા હા બરાબર બરાબર હાઈ તો મને ખબર છે મોસ્ટ ઓફ ઘરમાં એવું થાય છે ને દીવા પેલા તો આખું ઘર દીવાથી શણગારાતું હતું હવે તો જો કે એનો પણ કારણ કે લોકો. અને પાછો ફોનમાં તો કેટલાય સ્ટેટસ અને સ્ટોરીઝ આવશે આની આમ તેની તે એમ પણ રિયલમાં તો વાસ્તવિકતામાં તો પછી નથી હોતું કઈ એવું થાય છે.
બરાબર છે.
એટલે
શું કર્યું હવે જે છે યાજ છે.
બરાબર કઈ નહી આપડે કોઈ તહેવારમાં તમે મારા ઘરે આવજો આપડે કરીશું બીજું શું
કઈ નઈિ કઈ નઈ પાકું મળીશું જૂની યાદોને તાજી કરીશું સારું ચાલ.